હલો અવાજ આવે છે મિત્ર હા. વેકેશન કેવું ચાલે છે મિત્ર. એ તો સમ.
વકેશન ન મિત્ર સારું ચાલે છે ખુબ મજા.
તો મિત્રો આજે હું તમને એ ટોપિક વિશે થોડી ઘણી એવી માહિતી આપવા માંગુ છું ને તમારા પરથી થોડીક સલાહ લેવા માંગુ છું. તો તમે શું મને થોડો ઘણો તમારો સમય મને આપશો.
હા મિત્ર તો. કસ.
હમ. તો મિત્રો મારા જે ટોપિક નું નામ છે એ સમય નું મહત્વ તો મિત્રો તમે જોશો કે. આજના સમયમાં જે. મોટા ભાગના લોકો છે તે સમયને એટલો બધો સમય નથી આપતા જેના કારણે. તે લોકો જે પણ કામ કરવાના હોય તે સમય દરમિયાન કામ કરતા નથી જેના કારણે એ લોકોને જે પાછળ જતા પછી જે સમય છે એ એ લોકોને. સમય આપતો નથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે. અના. અ જીવનમાં આપણે જોઈએ તો જે વિદ્યાર્થી જીવન છે. એની અંદર જે વિદ્યાર્થીઓ છે. તે સમય દરમિયાન વાંચતા નથી તો એના કારણે જ્યારે. એ લોકોની એક્ઝામ આવે છેમ. ત્યારે એ લોકો ચોપડું ખોલીને બેસતા હોય છે તો તે સમય દર. દરમિયાન એ લોકો દિવસ રાત એક કરી લાગતા હોય છે. તમે જોયું હશે ને મિત્ર.
હા. એ હ જોઉ સુમારે આસપાસ.
તો એની અંદર મિત્ર એ લોકોનું જે પછી શિડ્યુલ હોય છે પેલાનું તો એ બધું અ ઉલટ સુલટ થઈ જતું હોય છે કારણ કે એ લોકોનું કવર જ એટલું કરવાનું હોય છે મિત્ર. તો પછી જે એ લોકોનો જે ટાઈમ છે. ત્યાં આખો દિવસ રાત એ લોકો એક કરી લાગતા હોય છે મિત્રો. તો એ દરમિયાન એ લોકોની જે માનસિક સ્થિતિ છે મિત્ર તે હ નબળી. થઈ જાય છે ને એ લોકોનું જે માઇન્ડ છે તે પણ પ્રોપર કામ કરતું નથી તો મિત્ર આપણે જોવા જઈ. તો એવી ઘણી બધી અ એક્ઝામ છે. તો એમાં જે વિદ્યાર. તે હુવે મિત્ર. એ પ્રોપર. એવા ટાઈમટેબલને ફોલો કરે સમયને સમય આપે તો એ મિત્ર વિદ્યાથી આગળ વધી શકે છે ને આપણે જોવા જઈએ તો જે અમુક એવા લોકો. છે કે જે મોટી મોટી એવી એક્ઝામ આવે તમને ખબર જ હશે મિત્રો જીપીએસ. યુપીએસસી. નેવી
હમ
એવી બધી એક્ઝામ. આવતી હોય છે તો. હમા. જે મિત્ર હો. જે એક્ઝામ હોય તેના માટે જે પણ એક્ઝામ જે પણ ક્રેક કરેલું હોય મિત્ર એ. ખુબ જ. સમયને સમય આપીને એ. સ્ટડી કરેલું હોય છે મિત્ર એટલે કે. એ યોગ્ય સમય ઉપયોગ કરેલો હોય તો મિત્ર. તમે પણ. થોડી ઘણી તમારા આજુબાજુના. એવી વિદ્યાર્થીઓ જીવનના. આ વિશે મને માહિતી આપશો?
હા, તો વિદ્યાર્થીઓ તમારે-તમારે કેવા પ્રમાણે ટાઈમ નો ઉપયોગ કરવુ જોઈએ અને તમે બી જોઈશ. કો આપને આપ બસ તમે કહ્યા પ્રમાણે એ લોકોને ખબર હોય ખબર એ લોકો એનો સદપયોગ કરતા નથી. રમત-ગમતમાં ટાઇમ વેડફી નાખીએ- એ રમત ગમત ટાઈમ વેડફી નાખે છે. તો તમારા જે તમે જે કીધું એ તમને ખુબ જ સરસ તમે કીધું કે શું આ વિદ્યાર્થીઓ એ સમય-સમય આપવો જોઈએ. એનાથી તમારો સારો-સારો ઉપયોગ કરે તો ભણવાના કાર્ય માં એ લોકો મેળવી શકે. હમ્મ, સુરત જે એમાં ઉપયોગ કરે છે એ લોકોએ પરફેક્ટ એનું એટલે એક્ઝામ્સ વગેરે પાસ કરવા માટે એ પ્રમાણે ઘણી બધી ગવર્મેન્ટ જોબ્સ અને એજ્યુકેશનસ ઘણી પ્રકારની પરીક્ષા આવે છે ટાઇમ પાસ કરવા માટે લોકોને જે સરળતા રહી છે એનું મેન જે કારણ છે ટાઈમનું ચોક્કસ મેનેજમેન્ટ જે વિદ્યાર્થી પાસે ટાઇમ તો ચોક્કસ મેનેજમેન્ટ એને એનો એ સારી રીતે સદપયોગ નહી કરે તો પછી એને ઘણી બધી પ્રોબ્લેમ આવી શકે છે. કેમ કે તુરત નો કંઇક જે કામ છે ફક્ત ભણતરનું જ હોય છે તો એ લોકો એ જે સમય ન ફક્ત ભણતરમાં સારી રીતે ઉપયોગ કર્યો જેનાથી લોકોની કઈ પણ તકલીફ ન પડે જોકે રમતગમતનુ પણ આપવાનું જે ટાઈમ એ ઘણું બધું મહત્વ નું છે પણ એની સાથે સાથે સ્ટડીમાં પણ એ લોકોએ સારી રીતે ટાઈમ આપવો જોઈએ. જેમ કે વાચવા માટે-માટે એ બધું એક્ઝામ ની પેલાથી તૈયારી કરવા એ બધું મેનેજમેન્ટ એ સ્ટુડન્ટ એ કરવું જોઈએ. જેથી પછી એક્ઝામના દિન નજદીક રહેત્યારે પછી આખી રાત્ર એ લોકો એ ટાઈમ વધારે કાઢવો નહી પડે અને પેલી ખાનું એવું જરૂર જરિયાત ઉભી નહી થાય એનાથી એક્ઝામમાં સારી રીતે એ લોકો આઉટપુટ મેળવી શેકે.
હા મિત્ર. તમારી વાત તદ્દન સાચી છે આપણે એમ જોવા જઈએ તો એ જજ્ઞાતિ જીવનમાં નહીં મિત્ર પણ આપણે જોવા જઈએ તો બધા જ લોકો માટે સમયનો સદઉપયોગ કરવો એ ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે સમયસર આપણે જો કોઈ કાર્ય કરીએ વીદ્યા અ મિત્ર તો જે પણ અં અ હોય છે. જેમ કે આપણે જોઈએ તો કિસાન. કિસાનને આપણે મિત્ર જોવા જએ તો જયારે અં ચોમાસું આવે છે. તે દરમિયાન જે વરસાદ વરછે છે. ત્યારે એ પેલાથી જ અ રેડિ હોય છે મિત્ર. તો, તે સમય દરમિયાન એ જે કિસાન છે તે પાક ઉગાડે છે ને કયસ સમયે કયો પાક ઉગાળવો એ કિસાનને પ્રોપર ખબર છે. તે સમય દરમિયાન જે કિસાન છે તે પાક ઉગાડે છે ને યોગ્ય સમય દરમિયાન એને દવા હમ્મ ને પછી નીંદણ કરવું. એવી વગેરે પ્રવૃત્તિઓ છે, જે કિસાન કરે છે. આથી બધા જે એમ જોવા જઈએ તે એ સમયનો યોગ્ય ઉપયોગ કરે છે. આથી કિસાન પણ એનો સમયનો યોગ્ય ઉપયોગ કરી, જે પાક છે તે સારી રીતે ઉગાડે છે મિત્ર. ને પછી જે જે પણ કઈ પાક ઉગાડતો હોય તે બજારમાં કે પછી માર્કેટમાં એ વેચે છે, ને એમાંથી જે કઈ પણ કઈ પૈસા મળે મિત્ર તો તે જે પૈસા થી એનો કોણ ગુજ ચલાવતો હોય તો. મિત્ર એમ જોવા જઈએ તો. આપણે આપણે આજુબાજુ આપણે વાતાવરણ પણ જોઈ શકીએ છીએ. તો મિત્ર એ વાત તાવરણ. પણ ચોક્કસ સમય દરમિયાન આપણને મિત્રો જોવા મળે છે. જેમકી ચોમાસા, ઉનાળો, શિયાળો એમ જોવા જઈ તો આ ત્રણેય ઋતુ, વારા પરથી ચક્ર જેવું ચાલતું હોય છે, ને એ નુ પણ ફિક્સ ટાઈમ હોય છે કે મિત્ર આટલાક સમય દરમિયાન ન જ આટલો સમય દરમિયાન ચોમાસું નાનું ઋતુ છે. પછી શિયાણય ને પછી ઉનાળાનીને આવશે એવી જ રીતના મિત્રો આપણે જોવા જઈએ તો આપડો પણ મિત્ર ચોક્કસ સમયગાળો રહેવો જોઈએ કે આટલોક સમય પછી મારે આ કાર્ય કરવું. છે. ને પછી આટલાક કાર્ય સુધી પછી મારે કાર્ય કરુ છે. એમ મિત્રો જોવા જઈએ તો જો માણસ સમય જતા, જો સમયને સમય નહં છે. તો સમય જતા પછી સમય એ માણસને સમય નથી આપતો, કારણ કે મિત્ર આપડણે જોઈ શકીએ છીએ કે વિદ્યાર્થી જીવનમાં આપણે ચર્ચા કરી તે પ્રમાણે પણ આપત્તિઓ વિદ્યાર્થી જીવનમાં મિત્ર આવી શકે છે. ને મિત્ર એમ જોવા જઈએ તો હાલના સમયમાં ટેકનોલોજી પણ ખુબ જ વધી રહી છે, તો અમ મિત્રો એમાં થાય છું કે જે વિદ્યાર્થી છે એ હાલના સમય માટે ટેકનોલોજીનો ઉપયોગ પણ ખુબ જ કરતો થઈ ગયા છે. તે દરમિયાન જે વિદ્યાર્થી છે ને તો. એને એ આઈ કેવાકી જીમી ન જાય એ તમે જોઈ શકો છો, શું મિત્રો તમે પણ એનો ઉપયોગ કરો છો?
ટેકનોલોજી ના જમન છે તો એનપી કમે ભર કરીએ છએ સ્ટડી માં અને બીજા બધા પણ કર્યોમાં.
હા મિત્ર તો થોડી ઘણી તમે પણ એના વિશે માહિતી આપી શકો કઈ કઈ રીતની એ ઉપયોગી છે.
એઆઈ એઆઈ આર્ટિફિશ્યિલ ઇન્ટલ્લીગેન્ટ એ જે આજના સમયમાં સ્ટડી નથી પણ કોઈ પણ કાર્ય બધી રીતે ઉપયોગ થઈ શકે છે એનાથી ખુબ સારા આપને આઉટપુટ મેળવી શકે.
એ ઈ ઉપયોગ ખુબ એટલે ખુબ જ સારો છે એનાથી એવું એ ઈ આપને પ્લેટફોર્મ પૂરું પાડે છે કે જે સૌથી સરળ અને એક્યુરેટ આપણને. આપે છે એના થી આપ ને એનો ઉપયોગ કરીને આપણે ઘણી બધી સિ્ધો પ્રાપ્ત કરી શકીએ છીએ. આજના જમાના મા બધી જ ઓલ ઓવર જે વર્લ્ડ છે બધી કન્ટ્રી છે બધી જ એ આઈ બેટ થઈ ગયલી છે અને બધા- - એ આઈ નો યુઝ ખુબ સારી રીતે કરી છે એમાં જો સ્ટુડન્ટ એ આઈ નો ઉપયોગ સા સારી રીતે કરે તો એ ખુબ જ સારી એમ. એ એજ્યુકેશનની ફિલ્ડમાં આગળ જઈ શકી છે, કેમ કે. એ સાર્ટુડ કહી શકે છે જે એડ્યુકેટેડ પ. એ લોકો એનો ઉપયોગ સારી રીતે કરી શકે છે, અને. શર કઈ પણ વસ્તુ કોઈ પણ લાઈફમાં સ્ટાર્ટઅપ બિનેસ કે કોઈ પણ વસ્તુ આઈડિયા મ્પ્લીમેન્ટ. કરવાયટે કરવાય એથી. છેી કેમ કે એ આઈ જમાનામાં ખુબ જ ઉપયોગી છે.
હા મિત્ર તમારી વાત એકદમ જ સાચી છે, કારણ કે આજના સમયમાં આપણે એ આઈ નો ઉપયોગ કરીને આપણું જે સમય છે કિમતી તે બચાવી શકીએ છીએ, ને જેટલું પણ આપણે નોલેજ જોઈએ તે આપણને એ આઈ ના માર સરળતાથી મિત્ર માહિતી મળી રહે છે, તો મિત્ર તમે તમારો કિંમતી સમય તે બદ હું તમારો દિલથી આભાર માનું છું ને આજના સમયમાં આપે જોવા જઈએ તો એટલો બધો કિંમતી સમય. કોઈ એવો આપતો નથી કારણ કે અને. સમય જેવો છે કે બધા વ્યસ્ત હોય છે તો ફરી એક વાર તમે મને આગલો બધો કેમ સમય તમારા આવ્યો તે બદલ હ, તમારો ખુબ ખુબ આભાર માનો છું, થેન્ક યુ.